હલો
શુ કરે છે અચ્છા શું ખાય છે
મે મે પીઝા ને એવું બધું પિઝ્ઝા બર્ગર
પિઝા ને એવું બધું કેમ ખાય છે આ વસ્તુ આપણા માટે સારું ની હોય આ એ તો જંક ફૂડ હોય અઠવાડિયામાં એક વખત નહી મહિનામાં એક વખત ખાવા જોઈએ
કેમ
કેમકે એ આપણા હેલ્થ માટે સારું ની હોય આપણા હમણાં કેવું ચોમાસું ચોમાસું ચાલે છે ને તો આપણેે બધી લીલી શાકભાજી અને ક થોડને જેનાથી આપણને પ્રોટીન મળે ને તેવું બધું ખાવાનું ખાવું છ
અરે પણ પણ છે ને એમ મારી મમ્મી મને બોહ વાર એવું કે કે તું બારણું ની ખા તું ઘર નો ખાવાનું ચૂપ રે ઘર નુ ખાવાનું ખા ને એવું બધું કે ને એમ બી કઈ કે લીલી શાકભાજી ખાઆવું ખા તેવું ખા પણ મેં બહુ ઓછું ખા મને નહી ભાવે.
અરે જો તું નહી ખાશે તો પછી તારી હેલ્થ કેવી રીતે સારી રેશે?
હા હે ને કે કેમે શાકભાજી બી ખાવ ને બધું જ ખાવં ને.
પણ તો એ આ જંક ફૂડ કહેવાય એ નહી ખવાય.
અરે પણ જો હવે આવ તારાં તારી હેલ્પ ને સા ચવું હોય ને તો તરે આ નહીં ખાવાનું. કેમકે જો આપડે આ બધું ખાઈએ ને તો આપણામાં તાકત નહી આવે.
રોજ રોજ ખાતી છે, જે હવે એ તો ચાલે રોજ રોજ ક ખાતી જ છે.
પણ મહિનામાં એક વખત કઈ તે ચાલે અઠવાડિયા માં નહી ચાલે.
તમે કઠોણને એવું બ્યું બી તો ખાતી જ નહી ખાતી હોય એવું ખાતી એવું થોડી ના
હા, એ પણ છે પણ તોય લીલી શાકભાજી વધારે ખાવી જોઈએ. કેમ કે એ ની થાશે ને તો ની ચાલશે.
ને એ નઈ ક ખાવું હોય
પણ તોય આવા તો ખાવા તો પડે
ને મેં ની ખાદુ તો.
તો તેની હેલ્પ.
તો હું ખાઈશ તો.
હા એજ નહી ખાજે તો તારી હેલ્થ બી સારી રશે અને તું ફિટ રેશે.
હા એ તો હું રહીશજ.
હા.
હમ બોલ બીજું હું કરતી
બીજું કઈ નને મેં પણ હાતી હતી મારી મમ્મી તો કાલે બધું. લીલી શાકભાજી લઈ આવેલી ને તો તેનું શાક બનાવેલું છે. કેમ એટલે હવે તો નહી પણ ખાવા પડે.
કેજ કો કીધું ખાવા
હા એવું છે.
બરાબર. ઓકે બાય.